ના.
કેમ છો?
હા.
કેમ છો?
હલો. મજામાં.
હેલો, કેમ છો? હું બી મજામાં છુ, મને હુ બી મજામાં છું મને તમારી સા તેમ અ મને આપણો આપણે સવારે ઉઠવાનું મન મને આજ હું તમારું અયે આજકાલ ખુબ થક થક લાગે છે ને સવારે ઉઠવાનું મન પણ નથી થતુ
સાચી વાત છે.
હા તો પછ અજ તમારું મન કેવું છે કે તમને શું માટે છે કે સવારમા અ જલ્દી ઉઠવાથી શું થાય છે.
સવારે વેલા ઉઠવું સારી વાત છે, સવારે વેલા ઉઠવાથી આપને ખુબ સારું એવું વાતાવરણ મળે છે. હા અને કસરત કરવા માટે પણ આપણે સારું રે છે.
હા, મજ અ હું પણ તમને આ વાત તો બરાબર છે, અને અ તમે રોજ પૂરી જોપ લો છો, કે
શ
તમે રોજ મજ નીંદર લો છો, કે પૂરી
હા પૂરી મંદર કરવી એ પણ જરૂરી છે.
બરાબર હાજ એજ સમજ્યા છે, પૂરી હા આપની પૂરીની સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જ આપની નિંદર મહત્વની કેમ છે કે કારણ કે આપણે રોગી ત્યારે શરીર આરામ જ નથી કરતું પણ પોતાને અ અંદરની મરામત પણ કરે છે અને મગજ દિવસભરની માહિતી ગોઠવે છે અને શરીરને બીજા દિવસ માટે તૈયાર કરે છે. જ આપણ સવારમાં ઉઠવાથી આપને કેટલુ ન મન સ્વસ્થ રહે છે, આપણા આપણ સવારમાં ઉઠીનેજ રોજ ઉઠીને આપણે રોજ જોગિંગ કરવું જોઈએ છે
સાચી વાત છે ત સવાર માં વહેલા કસર કરવાથી આપણા શરીરમાં પણ ઘણો ફાયદો થાય છે અને આખો દિવસ અ આપડે જે મોડા ઉઠ્યા હોય ને ત્યારે આખો દિવસ આપને આળસ જ આવ્યા કરે છે સવારે વહેલા ઉઠ ઉઠ ને તો આપને આખો દિવસ સારો એવો જાય છે
મ બાકીના મન જે ના રાતે મોબાઈલ જોતા જોતા મોડું થઈ જાય પ મ એ જો સમસ્યા છેને, પૂરી જોબ આપની સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છેજ, લોકો રાતરાત સુધી મોબાઈલ દેખવાનો એટલે તેને નીંદર સવારે તાજગી નહી, લાગતી. પણ જે લોકોક પૂરી નિંદર, સવારી તાજગીથી લે જેને તો શકાય તેને ખરે તાજગી લાગે છે. અને તેમનું મન પ્રસન્ન બી રહે છેજ કામમાં ધ્યાન બી વધે છે, અને થાક ભી ઓછો લાગે છે, મહિલાઓ માટે તો હા મહિલાઓ માટે તો જોબ શા માટે વધારે જરૂરી છે. તમને માલમ છે કે મહિલાઓ માટેની અંદર
નીંદર હા આપડે નીંદર એકદમ જરૂરી જ છે કેમ કે આપણે આખો દિવસ કામે જતા હોઈએ જે અથવા તો ઘરે રેતા હોય તો ઘર કામ કરતા હોઈએ છે છોકરાઓ ના કામ હોય છે બધું કામ હોય છે આપડે થાકી જતા હોઈએ છીએ તો સારી એવી નિનીંદર થઇ જતી હોય તો આપડે બધાને સારા એવ ધ્યાન રાખી શકીય છીએ
રોગ પ્રતિકાર શક્તિ બી ઓછી થાય અને બ્લડ પ્રેશર ડાયબિટીસ જેવી તકલીફનું જોખમ બી વધી શકે છે બાળકનો માણા બાળકને તો નીદર આપને જરૂરી છે ઉંમરના અનુસાર આપ અલગ અલગ પણ બાળ લોકોને પૂરી નીંદણ મળવી ખૂબ જરૂરી છે તેમનો વિકાસ અને અભ્યાસ બંને સુધારાય છે અને વૃદ્ધ લોકો જે આવે છે ને તેને તો આઠ નવ તેર લોકો તો રાત દાડો નીંદર લેજ પણ તેને નિયમ થી અને શાંત જે નિંદા જરૂરી છેજ શરીર અને મનની સ્વસ્થ ની કરળતા
સાચી વાત છે
રાતે સમય પર ભોજન કરવું પછતા પેલે મોબાઈલ અને ટીવી ઓજા જોવા કોફી ઓજી લેવી અને રોજ એક જ સમય સુવાની આદત પાડવી
સા
પ્રાર્થનાને ધ્યાનથી પણ ફાયદા થાય છે આપણા હજ હા ધ્યાન અને થોડું વાચન મનને શાંત કરે છે જેથી સારી નીંદર આવે છે ને તો આપણ સવારમાં જલ્દી હમ સવારમાં જલ્દી આપણ ઉઊઠીને કામ કરી શકશું
સાચી વાત છે જીવનમાં આપડે આગળ વધવુ હોય તો સમયને સવારમાં ઉઠવાનું રાખવું જોઈએ ને સમયને મહત્વ જરૂરી આપવું જોઈએ નહીતર એવું થાય છે કે સમય આગળ જતો રહે છે અને આપડે તો ત્યાં જ રહી જઈએ છીએ
અને હા અનેજ કારણ કેજ એવડાા મહિલાઓ માટે તો તેને તો સક્ સવારમાં ઉઠવાનું અને તેને રોજજ ઘેરના કામ કરવાના ઉઊઠવાનું જલ્દી બ્રશ કરવાનો આંગણાનું ઉપ ઘેરના કામવા કરવાના સ્વચ્છતા રાખવાની કેટલું કામ તેને ધાડાભર કામ કરી કરીને થકી જાય છે તો નિનીંદર મજ જલ્દી આઈ જાય છે તો કામે ઉઠામાં જે રોજનો એક ટાઈમ બની જાય છે તો તે લોકો મને તે લોકો ફ્રેશ બી ર એ છે હ અને આપણ પુરી
સુંદર હોય છે અને શાંત વાતાવરણ કેવું હોય છે કેઈ ઘોંઘાટ નહીં કોઈ અવાજ નહી ટીવી મોબાઈલ નો કોઈ અવાજ નઈ એકદમ શાંત અને શુદ્ધ વાતાવરણ હોય છે
બરાબર પૂરીની અંદર લેવામાં આવે છે તો આપની તાજગી ચહેરા પર આવે છે કામ કરવાની શક્તિ ભી વધે છે જે મન ખુશ રહે અને દિવસભર આપને ઉર્જા ભી મળે છે આજકાલના ઘણા લોકો રાત સુધી મોબાઈલ ચલાવે છે એ આદત બદલવી જરૂરી મજે બદલાવી જરૂરી છે મજ મોબાઈલ કરતા સ્વ વધ મહત્વનું છે મોબાઈલ ની કરતા આપણ સ્વાસ્થ્ય વધારે ખરે મહત્વનું છે મને લાગે છે કે હવે તે હું હણા પણ છે ને કામને પણ હુ જે સર્વા સબ કામ મે જલ્દી ઉઠવાનું સવાર મે આ એક રોજ નો નિયમ બનાવી જોઇએ છે આપણો
હા સાચી વાત છે આપડે બાળકો સ્કૂલે જતા હોઈએ છે તો સાહેબ હને મને સાહેબ પણ એમ કે છે હોય છે બાળકોને કે સવારે વહેલા જ જાગી જવું જોઈએ અને સવારે વહેલા વાંચવું જોઈએ કેમ કે સવારે વાંચેલું આપને એકદમ સરસ રીતે યાદ રહી જાય છે
ખૂબ સારો નિર્ણય છે અને અએમે જ વહેલા સુવો પૂરી જોપ લો અને સવારે વહેલા ઊઠીને વોકને યોગને કરો હા આથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે કેમ સ્વસ્થ જીવનનું રહસ્ય છે સંતુલિત આહાર નિયમિત કસરત અને પૂરી નીંદર લેવાનું
સાચી વાત છે
મજ ખૂબ સારું વહેલો સૂવો પૂરી જુવઓ નિંદર લો સ્વસ્થ રહો અને બીજાનો પણ. સ્વસ્થ જીવન આપ જીવવામાં પ્રેરણા આપું આ પણ ખૂબ મોટો નિર્ણય. જે ખૂબ સારો નિર્ણય છે.
હા વિદ્યાર્થીઓ માટે નોકરી ધંધે કામે જતા વહેલા સ્ત્રીઓ માટે. ટેવેલું તો ખુબ સારો છે.
બરાબર મજે ખૂબ જરૂરી છે. નીંદણ ખરી એટલી જરૂરી છે આપણ. નીંદર જલ્દી આપમાં જે એ પૂરી મહત્વની લઈશું તો. આપણ સર સવારમાં જલ્દી ઉઠવાનું આપનું કામ થશે. પૂરુંજ આપનું જે કામ આપણે ના થાય તે કામ બી. પૂરું થાય દાડો બી લંબો જાય. આરોગ્ય ને બી મતલબ કેટલા ફાયદા બી થાય છે તેના.
હા આપડે સવારે વેલા ઉઠ્યા હોય તો આપડે બે કામ વધારે કરવા હોય તો એ પણ કરી શકીએ.
હા બરાબર હા આ વાત બી બરાબર છે મજ ખરે પૂ. એ જોકે આપણે સવારે કરે. હા મંજે ખરે એટલે. પૂરી આપણ જોબથી સવારે ઘરે આપને તાજવી મળે છે મન તો કે. એટલું પ્રસન્ન રહે છે અને મજે આપણ છે ને એક દાડો દસ. આજે. ઉઠવી ને દેખાનું મજે આપને આળસ આવે છે. કામ કરવાની ઈચ્છાને હા આળસ આવે છે. અને અને જે દાડે આપણ રોજ આપણ નિયમ બનાવે ને. સવાર મા ઉઠવાનું તો આપને એટલું મન આપણું પ્રસન્ન. થાય છે ને એટલી તાજગી લાગે છે ને તો આપને વાટે છે કે હા રોજ સવારમાં ઉઠવાનું ખરે ખૂબ. મહત્વનું છે ખરે આપણે આરોગ્યની કરતા. સારું છે વોક કરવાનું બી જરૂરી છે કસરત કરવાનું લોકો. જ દુનિયામાં પન્સ ટકા સત્તર ટકા લોકો. સવાર મેં કેટલી જલ્દી ઉઠવાનું કસરત કરવા જવાનું. યોગા કરવાનું કેટલું બધું કામ કરે છે.
સાચી વાત છે એ સારી વાત કરી તમે.
હા. મજૃ ખરે આપણા આપણા આરોગ્ય ની કરતા આપણા ફાયદા ની કરતા છે આ વાત તો.
હ હા એકદમ સાચી વાત છે.
અને દિવસભરની પણ આપણી શરીરને પણ. જરા ફ્રેશ આરામ મળે છે.
બરાબર છે.
હા કામથી ખરી ધ્યાન વધે છે અને આપનો ઓજો ભી કમી લાગે છે. છે પણ નીંદર પૂરી લવું જો હોય છે કારણ આપણ આપ આપની નીંદરને. નુકસાન નહીં કરવાનું નહીં તો આપણે ચેડચેડા પણ આપ. વચ્ચે આપને જે યાદ આવે છે. તે યા ભૂલ થઈ જાય છે કામમાં પણ મન નહીં લાગે છે આપણી રોગપ્રતિકારશ. તેીખરે આપની. જે હ્યુમ્યુનિટી પાવર બી આપનો ઓછી પડી જાય છે બ્લડ પ્રેશર. આપનું ડાયબિટીસ તકલીફ નું જોખમ બી વધી શકે છે કેટલું જો. જરૂરી નહીં છે આપણી આરોગ્યની કરડતા.
સાચી વાત છે હું ખુબ સરસ વાત કરી તમે.
કરે આપની યોગ. આરોગ્ય માટે આપણ ખરે ધ્યાન રાખવું જોઈએ ને તો આરોગ્ય મેં જરા બી. થોડું કંઈ એ થાય તો આપણ શરીર આપણ બધું. કામ આપનું ખરેજ નુકસાન થાય છે.
હા બરાબર છે.
તો આપનું મન ખરે પ્રસન્ન જોઈએ અને એ નિયમિત આપણ કસરત રોજ કરવું જોઈએ
કરવી જ જોઈએ હા સાચી વાત છે
અંતિના મેં આપણા કેટલા બધા ફાયદા
ઘણા ફાયદા થાય છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે આપડણે મોડા ઉઠવાથી આપણે અ રોજનું કાર્ય તો કરતા જઈએ છીએ પણ આપડણે કઈ નવું કાર્ય ના કરી શકીએ
બરાબર ખરે સવારે વહેલા ઉઠીને યોગ્ય જરૂર છે ધન્યવાદ આપ આપને આપના પરિવારને પણ પૂરી જોપનું મહત્ત્વ સમજાવ તમે અને જીવનમાં ઘરે આગે જો તમારી જોડે બોલીને સારું લાગે ધન્યવાદ
હા તમે પણ ખુબ સરસ વાત કર્યો
ધન્યવાદ